લો, હાલો.
કેમ છો ભાઈ?
એકદમ મજામાં, તમે કેમ છો ઘરના બધા સારા તો છે ને ભાઈ?
હું પણ મજામાં છું અને ઘરના પણ બધા સારા છે અને મજામાં પણ છે. તમે કેમ છો?
હ હા અમે પણ એકદમ મજામાંન છી અને પરંતુ આજકાલ મતલબમાં પ્રદુષણ ની સમસ્યા ખુબ જ વધ વધવા લાગે છે એવું ના લાગે તમને કારણ કે જે મતલબમાં ગ્લોબલ વોર્મિંગ ખુબ જ વધારે વધી ગયું છે અને મે હમણાં મતલબ ન્યુઝમાં જોયું તો આ મતલબ યુરોપ ના બધા દેશોમાં છે ને ખુબ જ વધારે એવી ગરમી વધી ગઈ છે અને બધું મતલબ જે ટ્રાફિક લાઈન એવું બધું આવે ને પેલું એ બધું પણ પીગડ એવ બધું લાગ્યું છે મતલબ રોડ બના આવ છે કોકટ થી તો તે બધા પણ એકમ પીગડવા લાગ્યાશે એટલી બધી ગરમી પડી ગઈ છે પરંતુ ત્યાંની ગરમી મતલબમાં ફોટી વન ડિગ્રી સુધી થઈ છે અને એ એટલું બધું મતલબમાં તકલીફ થવા લાગે છે પરંતુ આપણે ઇન્ડિયામાં ફોર્ટી વન ડિગ્રી હંમેશાથી જ છે પરંતુ એ લોકોની મતલબમાં મે ગરમી ને એવી લાગતી હોય કારણ કે યુરોપમાં એટલી કે સુધી જ ગરમી પડતી હતી પરંતુ આ વખતે છે ને અ દસ થી પંદર ટકા વધારે મતલબ ગરમી પડી ગઈ છે જેથી કરીને ખુબ જ વધારે એ લોકોને તકલીફ નો સામનો કરવો પડ્યો આ બધું થયું છે ગ્લોબલ વોર્મિંગના કારણે અને ખુબ જ વધારે જો પ્રદુષણ થશે તો એવી જ ગ્લોબલ વોર્મિંગ વધતી જ રહેશે એટલે મારે એવું કેવું છે કે આપડણે પ્રદુષણ અટકાવવું જોઈએ અને જે મતલબ આ બધા જ કરી રહ્યા છે પ્રદુષણ અટકાવું અટકાવ પરંતુ બધા કહે છે કે પ્રદુષણ અટકાવું જોઈ પરંતુ તે બદલ તે લોકો કામ કરી રહ્યા નથી તમને ખબર જ છે કે આપણા દેશમાં કેટલુંક બધું પ્રદુષણ થઈ રહ્યું છે અને પાણીઓમાં પણ ગમે તેું બધું કંપનીઓ બધું ગંદું પાણી જવા દેવામાં આવે છે અને જે ધુમાળઓ છે બધું ઉપર છોડવામાં આવે છે. જેથી કરીને ખુબ જું એવું પ્રદુષણ થઈ રહ્યું છે તો આપણે તે બાબત ઉપર થોડુંક ધ્યાન આપું જોએ અને જેથી કરીને આપણને અ એ બધું હમણાંથી જ આપડે ન કરીશુંને આપણી પેઢીઓ જે નવી આવવાની છે એને ખુબ જ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તે લોકોને મતલબ ચોખ્ખું પાણી પીવા માટે પણ ખૂબ તડપવા પડશે એવું મને લાગે છે.
છે અને જોવા જઈએ તો ઘણી જગ્યાએ હાલમાં તો પાણીની ખુબ જ અછત થવા લાગી છે. જેમકે આપડે ગુજરાત માં જ વાત કરીએ તો ઘણા બધા જિલ્લા છે જેમ કે કચ્છ છે પછી મહેસાણા છે. જુનાગઢ છે ત્યાં પાણીની એટલી બધી અછત થઈ ગઈ છે કે ત્યાંના જે લોકો છે ખાસ કરીને જે મહિલાઓ છે જેમને તો આવું કરવો જોઈએ પરંતુ એ લોકો પણ હાલમાં જે કુવા હોય છે ત્યાં અંડર ઉતરીને પછી જે તામડી હોય હોય છે ઘરના જે વાસણો હોય છે તે ત્યાંથી ભરીને ઉપર સુધી ચડે છે એટલે આપડણે જોવા જઈએ તો આ બધું પાછળ ઘણું બધી રીતે જોવા જઈએ એમ તો પ્રદુષણ ઘણી મોટી બાબત કેવાય છે. પરુ બીજા બધા પણ અન્ય કારણો પણ હોઈ શકે છે પરંતુ એના માટે આપણે બીજા કોઈને જવાબદાર હાલમાં જોવા જઈએ તો આપણે અહીંયા પ્રદુષણ ની માત્રા એટલી વધી ગઈ છે. કે હાલમાં આપડે કશે હાલમાં ઉનાળાની ૠતું ચાલી રહી છે તો આપડણે ઉનાળાની ૠતુંમાં કશે બહાર જઈ શકતા નથી કારણ કે બહાર નીકળતા જ આપણે જે સૂર્યપ્રકાશ છે તેના આપને એટલો. આપડે હાથ પર પડે તો પછી આપણને એટલું બધું ડાજી જોવાની સંભાવના રહેલી છે અને હમણાં પ્રદૂષણ એટલું બધું થઈ ગયું છે અને પ્રદુષણ નો ફેલાવો એટલો બધ વધી ગયો છે કે આપણા બાજુ હાલમાં જૂન મહિનો પડવા આવ્યો છે તો પણ વરસાદ નહી આવ્યો કારણ કે પહેલા શું થતું હતું કે જૂન મહિનો સ્ટારિંગ થાય ત્યારથી વરસાદ ચાલુ થાય તો જયારે એન્ડ થવાનું હોય ત્યાં સુધી તો એક થી ત્રણ ચાર રેલ ગાડી નાખેલી હોય અને કેટલા ઘરો પણ કેટલી જ્યા ડૂબી ગયેલા હોય છે. તો એટલું પાણી થઈ ગયેલું હોય છે પરતું હાલમાં જોવા જઈએ તો બધી વાડી જે આપે કલમ છે. સુખાયેલી છે અને બધા વૃક્ષોને જોઈને પણ એવું લાગે છે કે એ લોકોની હાલત ખુબ જ ગંભીર થઈ રહી છે કારણ કે એ લોકોને જો પાણી નહી મળશે તો એ લોકો પણ મુસીબત ન મુકાશે ખાસ કરીને જે અને જે પક્ષીઓ છે તેઓ મુસીબત મુકાઈ રહ્યા છે કારણ કે અમારી બાજુ નહેર એક પાણી ન માધ્યમ પર નહેરમાં પણ હમણા પાણી આપવામાં આવતું નથી કારણ કે પંદર પંદર દિવસે રૂટીમાં આપ આવતું હતું પરંતુ હાલમાં જે ડેમમાંથી પાણી આવે છે તે ડેમમાં પણ પાણી ની ખુબ જ અછત અનુભવ એટલે અમારે ત્યાં પાણી પણ ગંભીર સમસ્યા થઈ ગઈ છે શ તમારી બાજુ તમે પાણી ખેતરો કે પછી તમે પીવા લયક પાણી છે તેના માટે તમારે ત્યાં પાણી તરે કે બોર હોય કુવા હોય છે તેમાં પાણી નીકળે છે કે સુકાઈ ગયેલું છે અને મે શું છે આ ટેન્કરનેવ બોલાવવા પડે છે કોઈ વાર વરસાદ ન આવવાને કારણે શું થઈ રહ્યું છે હાલમાં.
હા ભાઈ હાલમાં તો ખુબ જ વધારે તકલીફનોો સામનો કરી રહ્યા છે અમે કારણ કે તમને ખબર છે કે જે બોર છે અમારો તો ત્યા પણ ખુબ જ ઊંડો બોર અમારા અ કરવામાં આવે છે ટોત સ ફૂટ ઉપ કર આવ્યો છે તો તેમાં શ કે મતલ પાણી એટલું બધું લાગ્યું નથી. જોમાં ખુબ જ વધારે સુકાઈ જવાના કારણે પાણી પણ ખુબ જ હજુ અંદર નીકળી ગયું છે. તો તે થી મતલબ પાણી ખાલી મોટર છે ને અ અડધો એક કલાક સુધી જ જેવી ચાલે છે પી મોટર બંધ થઈ. તો પીવાલાયક પાણી હશે પરંતુ જે અમારા ખેતરમાં પાણી જોઈએ તેના માટે પાણી નથી એટલે ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે એટલે બસ એજ બધું ચા. તો રહ્યું છે પરંતુ બીજી વાત એ છે કે જો હવે આપણે હમણાંથી વૃક્ષારોપણ ને બધું કરીશું તો આ બધી તકલીફ ઓછી થઈ જવાની છે કારણ કે એનો જે કિસ્સો બન્યો હતો જયારે કોરોના વાયરસ આવ્યો હતો. જયારે કોરોના વાયરસ આવ્યો હતો ને તો ત્યારે બધું જ વસ્તુ બંધ હતું ગાડીથી લઈને બધી ફેક્ટરીઓ પણ બધી બંધ હતી તો ત્યારે શું થયું હતું કે ખૂબ જ વધારે એવું ઓછો પ્રદુષણ થઈ ગયું હતું અને ખૂબ જ વધારે એવું મતલબમાં લીલુંછમ આપરો દેશ પણ થઈ ગયો હતો અને ઓઝોન લેયરમાં પણ જે કાણા પર્યા હતા એ પણ બધાં સારા થવા લાગી ગયા હતા કારણ કે પ્રદૂષણ ખૂબ જ ઓછું થઈ ગયેલું. વધુ. અને જેવું પછી કોરોના હટયું એટલે પછી પાછો વાહનોને એવું ચાલતા થઈ ગયા તો ત્યારે પછી પાછું તે ઓઝોન લેયરમાં કાણા પડવાના ચાલુ થઈ ગયા એટલે મારે એવું કેવું જો આપરે અટકાવીશું ને તો સારું થઈ જશે પરંતુ આપરે અટકાવા નથી માંગતા અને જો અટકાવે તો ખૂબ જ એવું નુકસાન પણ થાય છે પરંતુ આપડે મને એવું લાગે તા હુધી શેને આપડે મતલબમાં અ મહિનામાં એક દિવસ સે સેને એક બે દિવસ એવું રાખો છોકે તે દિવસે કોઈ પણ વાહન પણ ના ચાલે બધાંએ સાયકલ જ ચલાવવી અને કઈ બધું ફેક્ટરી ઓથી માંડીને બધુ મતલબા મહિનામાં બે દિવસ તો એવું બંધ જ રાખવું જોઈએ જેમ કે બે રયવારે એવું રાખવાનું મહિનામાં તે બઘે દિવસે બધું જ બંધ રેહશે બધાં એ સાયકલનો ને એવો જ યુઝ કરવાનો કોઈ ફેક્ટરી પણ ના ચાલશે કઈ પણની. બધું બંધ જ રેહશે ખાલી હોસ્પિટલને એવું જ ખુલ્લું રેહશે એટલે જેથી કરીને આપડે તકલીફો ઓછી થશે અને એવું ખાલી નાના નાના કદમ લેવાથી પણ ખૂબ જ વધારે ઈમ્પેક્ટ બની શકે છે કારણ કે આખી દુનિયાના લોકો જો કઈ ના કરે તો ખૂબ જ ઓછું પ્રદુષણ થઈ જાય અને એક દિવસ નું પ્રદુષણ આપડા આખી દુનિયાનું કેટલું બધું વધી ગિયું છે અને કેટલા બધાં અમણાં તો ઝાડવા પણ કાપવામાં આવી રહ્યા છે તમને ખબર છે આ વાત કે ભઈ આપડા મતલબમાં જે મતલબ આપરી દુનિયામાં જેટલા ઝાળ છે એટલા મતલબમાં આકાશમાં તારા પણ નથી પરંતુ ટોપણ એટલા બધાં ઝાડ હોવા છતાં ટોપણ છેને આપડે ખૂબ જ વધારે કાપવામાં આવી રહ્યા છે અને તે ઓછા થઈ રહ્યા છે તો મારે એવું કેવું છેકે જો ઝાડ તો આપડે એટલા બધાં કાપી નાખીશું તો ખૂબ જ વધારે એવી તકલીફ થવાની જ છે અને જે આપરી નવી પેઢીઓ આ આવે છે એ લોકો ઝાડવા પણ જોય છે. વૃક્ષો નથી એવુ મને લાગે છે જેથી કરીને આપડે થોડુંક ઝાળવાને એવું રો વા જુએ અને જો આપરે ઝાડ નથી રોપીશું. તો ખૂબ જ વધારે એવી તકલીફનો સામનો કરવો પડશે અને મતલબમાં મે અમણાં આઈપીએલ જોઉ છું તો તેમાં પણ બધી નવી નવી સ્કીમ એ લોકો કાઢે છે કેમ એક ડોટ બોન નાખશે તો પાંસો ઝાળવા રોપવામાં આવશે તોએ ખૂબ જ વધારે સારું કર્યું છે કારણ કે એની ખૂબ જ વધારે જરૂર છે એમ. આપને જેવું ન કરીશું તો આપણેે તકલીફમાં મુકાઈ જશું.
હા, તમારી વાત એકદમ સાચી છે અને જોવા જઈએ તો સરકાર શું છે વૃક્ષારોપણનાં કાર્યક્રમ તો હાથ ધરે જ છે અને એમાં શું છેકે વૃક્ષારોપણનાં નામે એ લોકો ધરાકે આખ આપરા પચાસથી સાઠ હજાર વૃક્ષો રોપે છે પરંતુ એની સાથે સાથે શું છેકે વર્ષ નય હોય તો ત્રણ ચાર જે મહિના છે તેમાં આખું જંગલ ને જંગલ જ સાફ કરી નાખે છે. તો એ જંગલમાં કેટલા લાખો વૃક્ષો કપાઈ જાય છે અને એટ એ પાછળ એ લો નું ધ્યાન નથી એ લોકોનું ધ્યાન એ છેકે અમે વૃક્ષારોપણ કરયું છે પરંતુ પાછળી આટલા વૃક્ષો કપાયા અને એક વૃક્ષને તો તમને પણ ખબર હશે કે કેટલા વર્ષો નીકળી જાય છે ત્યારે એક વૃક્ષ મોટું થાય છે અને પણ ફૂલ જે હોય છેતે આપતું થાય છે તો એ લોકો આજે જે વૃક્ષો કાપે છે તેના ડબલ નય તેના પાંચ ગણ આપરે વૃક્ષો રોપવા જોઈએ તો આવનારી જે પેઢી છે તેને જે વાતાવરણ મલવું વાતાવરણમાં એનવારમેન્ટમાં એ લોકો જીવન પોતાનું જીવી શકશે એ રીતે ધ્યાન રાખવો જોઈ અને હાલમાં તો શું છેકે આપડા બાજુ ચોમાસાની રૂટ પણ આવી રહી છે તો વરસાદ જો નય આવશે તો ખેડૂતો ખાસ કરીને ખૂબ જ મુસીબતમાં મુકાવાના છે કારણ કે ખેડૂતોનો એક એમ જોવા એતો એક અ આપડે શુંકે આજીવિકા આપરે ખેતી કહેવાય છે જો ખેતી માંથી એ લોકો સારો એવો નફો નય મળશે કે એમને જોઈતો ભાવ નય મળશે તો એનો એ લોકો એટલે બધી મુસીબતમાં મુકાઈ જશે કે એ લોકો પાસે જીવન જીવવા માટે પણ કશું રેહશે નહી. અને ખેડૂતો જો આજે આપરા દેશના જો ખેડૂતો જો ભૂખા રેહશે તો પછી આપણે જે જોબ કરીએ છે તે વ્યક્તિ લોકનું શું થશે કારણ કે એમના સુધી ઘરે જે અન પોહચાડે છે તેતો એક મા માત્ર ખેડૂત જ ગણાય છે એટલે આપડે જેમ બને તેમ પ્રદૂષણનું અ ઘટાડવું છે અને વૃ પણ કરવું એ બાબત તો ખુબ જ સારી છે સાથે સાથે આપડણે શું કરવું જોઈએ કે આપડે અઠવાડિયામાં એક દિવસ તો કાઢવો જ જોઈએ જેમ કે રજાનોો એક દિવસ નીકળે છે તો આપડે એ દિવસ અડધો દિવસ પણ કાઢવો જોઈએ કે આપણે ત્યાં કોઈ જોવાલાયક સ્થળ હોય પછી કોઈ બગીચા બનાવવામાં આવલા હોય કે પછી આપડી શાળા હોય કોલેજ હોય આજુબાુના વિસ્તારમાં કોઈ નદી પસાર થતી હોય નહેર પસાર પસાર હોય ખાસ કરીને તળાવ હોય તો તેવી જગ્યા જવું જોઈએ અને જ્યાં પ્લાસ્ટિક જે ગમેટી કચરો ફેંકવામાં આવ્યો હોય એને આપડણે સાફ સફાઈ કરવી જોઈએ એટલું તો આપડાથી થઈ જ શકે છે અને આપડે એવું પણ નહી કરશું તો આપણે ઘણી બધી મુશ્કેલીમાં મુકાઈ જઈશું અને ખાસ કરીને પ્લાસ્ટિક શું છે એક વાર જમીનમાં એ પડી જાય પછી દટાઈ પણ જાય પછી આપડે પાંચ છ વર્ષ પછી પણ એને કાઢીશું તો પણ એ તેવુંને વું નીકળશે તેને પર કોઈ અક્ષર લખવાવામાં આવલો હશે તો અક્ષર પણ સાફ થયે નહીં હશે એટલે આપડણે જેમને પ્લાસ્ટિક નો ઉપયોગ કરવાનું ટાારવું જોઈએ તમારે શ કેવું પ્લાસ્ટિક એ જીવન માટે ફાયદાકારક છે કે એના ઘણા બધા નુકસાન પણ છે તમે એ વિશે જણાવશો
હા ભાઈ પ્લાસ્ટિક મતલબમાં તમને ખબર હ છે કે આજકાલમાં પ્લાસ્ટિક થી શું નથી બનતું પ્લાસ્ટિક થી બધી જ વસ્તુ બનાવવામાં આવે છે આજકાલમાં જેમ કે તમને કહું નાની નાની કોથળી થી માનીને આપણે ઘરમાં ખુડસી હોય બધું પ્લાસ્ટિક બનાવામાં આવે છે પરંતુ આપણે પ્લાસ્ટિક ના ઓરમાં કોઈ એ વસ્તુ શોધવા જોઈએ જેમ કે પ્લાસ્ટિક બેન કરવું સારું કહેવાય પરંતુ તેની ઓરમાં એક એવ વસ્તુ પણ શોધવું જોઈએ આપણે કે તેને આપણે રિપ્લેસ કરી શકીએ કારણ કે પ્લાસ્ટિકને રિપ્લેસ કરી શકે તેવી એક બે વસ્તુ હોવી જોઈએ એવું જ કારણ કે નહી તો દુનિયામાં ખુબ જ મુશ્કેલી પડી દશેને કારણ કે રોજમરાની જિંદગીમાં આપણે કેટલું બધું પ્લાસ્ટિક નો યુઝ કરીએ છીએ અને પ્લાસ્ટિક શું હોય કે સસ્તું હોય એટલે બધાને લેવાનું પરવડે પણ પરંતુ તેની સાથે સાથે સાથે આપડણે એ પણ જોવું છે કે ખૂબ જ વધારે એવું અ મુશ્કેલીઓ ઉઊભી કરે છે પ્રદુષણ માટે તો જેથી કરીને આપણે એ ન ભૂલવું જોઈએ કપડા માટે આપડું જીવન વધારે જર છે એટલે પ્લાસ્ટિકના રિપ્લેસ માટે આપડણે અમુ વસ્તુ શોધીશું અને તે બાબત ઉપર આપણે પાછા બીજા દિવસે વાત કરી ચાલો ભાઈ મળીએ આપડણે
હા સારું મળશુ ત્યારે આપણે પ્રોડ્યુસર વિશે ખુબ જ લાંબી અને લોકોને સમજાવશું કેો કેમ નહી કરવું જોઈએ સારું ચાલો મળીએ
હા ભાઈ